જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો?
એ મેં બેઠી સુ, તમે શું કરે છે?
કાંઈ નઈ કરું સુ હુ.
રોટલી બના દી કે છે?
નહી બનાઈ એ તારે બનવાનું છે.
હમ્મ, કઈ બના રહ્યા ખાવાનું.
હમ્મ.
કઈ બનાર્યા ખાવાનું?
ખબર નઇ મને એને પેલે સોકરાની દાદી પણ આઈ સે
બણાઈ છે કે એમ તમારી છોકરી કેમ છે?
મારી સોકરી મજામાં.
અચ્છા ઠીક છે.
અઉ સારી
હમ્મ.
તમે કેમ છો?
હાં મે મજામાં છેઉ
તમ મજામાં છો એટલે મજા જ છે એમાં
ત્યાં ક્યારે આવશો?
કેમ પેરા છો
આમ કેવું અઈયા ક્યારે આવશો?
તો એટલે આયા ને મને ચાર દિન જ થયા છે તો બાદ મેં આવશુ
ચાર દિન જ થયા
હમ્મ.
સારું. શું બનાવો છો ખાવામાં?
આંબા તો દેખલુ છુ કંઈ બણાવ છે, કંઈ પતો નથી છે. અટલે સાસુજી આવ છે પૂછું છું પાછા બટલામ બનાઉ છું
અવે તો તમે તો શાક કાપો છો
કે
શાક શાક કાપુ સું
હલો.
હલો.
કેમ કેરા છો
એમ કેવો કે તમે તો બો બોલતા કેમ ન તંઈ તમે તો બોલો કે હું શાક કાપું છું
હા તો લસણ પ્યાજ કાટુ છું
અ લસણ ને ડુંગળી
અટલે છોલ છું ન કાટ છું ન ત તે ટાઈમ વઈ જાય
અવ ત્યારે કલાક થઈ જાય સ
બધાય ક્યા
હા તો
તરત ક્યાં જતા રયા
હા તો
આમ બધાય ક્યાં સે
કેમ?
આમ બોલું કે ઘેરના બધા ક્યાં સે?
ઘરના મને માલુમ નથી પયડો છે કેમ કેઈ રા છો
હા તો તમે ખબર નઈ હં
આટલી આવે કોની છે એમને
ઓહ
હ તમારે હોય ગયો છે ટાસ્ક?
ના થયો.
કટલા હોય છે?
હ મારે તો એને દસ થઇ જાય.
બસ થઇ ગયો છે કે
તમારે
એટલે મારા ન થઇ ગયા છે.
ન થાય ગાય એને કાલે ફોન કરવાનું હોય તો કાલે મારે ને હે ને સુરજ પૂજન છો ને તો એના લીધે મેં નહી કીધું.
ની ભૂમિ પૂજન છે.
હા.
એટલે મને ભી કોઈ કેય રિયો છે અણા કે તો સુરજ પૂજન છે તો
તમે કોણ કીધું તમારા મમ્મી કીધું હોય ત
હા. તમારે ફોન કીઓ તો તમે બોલ્યો ના કર મારે તો મહેમાન થઇ જશે
હા હા એટલે કીધું તો
ઓર
બસ સારું બધું. મમ્મી ક્યારે આવશે?
કેમ કે છો?
આમ બોલું હું તમારા મમ્મીને ઘેર ક્યારે આવશે
એટલે તમે કીધું તું ગુજરાતી આવશે કે
ના થોડી થોડી આવશે.
અ તો મારી ચિકુડી ક્યાં કર રહી હૈ? ઓહ હાલો.
મારી ચીપકુડી મારી છોકરી મજામાં છે. એને ભાઈને જોડ ખે રમે.
એનું નામ શું છે?
એનો નામ સે
સુું છેે?
પ્રેરણા નામ રાખ્યું છે.
હમ્મ.
સારું ને? હા એક મહિનાની થઈ ગઈ, એક મહિના એક દિવસ ની થઈ ગઈ. હમ્મ એના પરે દવા ખાના થી છૂટીને થઈ ને એના લીધે સૂરજ નીકળી ગયો.
અચ્છા.
એને લીધે કાલે પૂછો? પરસુ પૂછો તો ને તો બો કે કાલે છે.
હમ્મ ઠીક છે ઠીક.
આમ મમ્મી ને ઘેર ક્યારે આવતો?
હલો.
આમ કેવું કે તમારા મમ્મીને કે ક્યારે આવશો?
એટલે થોડા દિના બાદ આવશુ. અ બરે જ આવી છે તું
અચ્છા બે ત્રણ દિવસથી થયા છું.
હમ્મ.
બે ત્રણ દિવસ થયા તા.
હા.
અબે બે તેન દિવસ થાય.
હો સારું.
તમારે રિજેક્ટ કેટલી થાય? કોલ?
એટલે મારે દો તીન થાય.
તો તીન થઈ ગઈ મારે ત્રણ ચાર થઇ ગઈ.
એટલે અમને આપે કટરી છે તો
હમ્મ
અમને આપી વાગડરી છે કોલ તો.
હમ્મ
એમ કે નેટવર્ક નથી છે નેટવર્ક નથી છે.
હા આમું જોઈશે.
ઠી છે.
હમ્મ ક્યાંક જાય છે પૂજા અને બધા ક્યાં છે?
કેમ ગિયા છો?
આમ કેવ કે તમારી નણંદ ક્યાં છે?
ગયા છે એમ
ક્યાં?
પનારે ઘર કે.
હમ્મ
ગયા છે વો તો.
ત્યાંય ગયા.
પણા ઘર કે.
સાસરે.
હા સાસરે ગયા છ.
કયારાય આયીસી
હમ્મ એટલે તો મને તો માલુમી નથી જો ટાસ્ક આયો છે. એટલે તો એને કાનું બતાયો છે. ટાસ્ક આયો છે.
હન
હમ્મ કેમ કે છો?
ના તમને કહેશે સોખાણી તો ગેટ બંધ કરી દઈશ.
હમ્મ.
તમને ખબર નહી એમ
તદી આપ શને. હમ એક મિનિટ ઊભા થાશો હન.
હમ એટલે કેટલા કોલ કરના છે?
હલો.
અતા કેટલા કોલ કરના શે. ટાસ્કમે?
એને પત ખબર નઈ મને. એને પે મેસેજ જોયું તો બોલો એમને મેસેજમાં આવ શે તીસ કોલ શે. પછી કરીને ખબર પડશે કેટલા થાય.
હ તો એટલે પાંચ-પાંચ કરના આવશે.
હમ એકના પાંચ કરવાના હોય ને એક ના પાંચ કરવા હોય તો પાંચ અ જે પાંચ લોકાને કરના
હ હન પચીસ થાય છે. લોકોને ખડ
મે મેસજમા કીધુ કે પાંચ લોકોને કરવાના છે.
અચ્છા એમ કીધુ કે
હ અને પાંચ લોકો અને પાચ કુલ કરવાની હોય તો હઅ એમના મેસેજ મે પાછું કીધું કે કોલ કરવાનો ને લોકો પાંચ કોલ કરવાની તો ત્રીસ કોલ થાય ને તો ત્રીસ કોલ છે લોકોને કરવાની હોય તો થાય જ ને.
હા ત્રીસો ચાર-પાંચ કોલ તો રિજેક્ટ થાય છે.
હમ
ક્યુ પાચ-છ કોલ તો રિજેક્ટ થાયજી.
હા તીસના પાંચ
એટલે પચીસ કોલ બચી છે.
ઓ છે. થાય છે. અલે ઓય શું કનું.
હલો.
હા
હા ઠીક છે. ઠીક છે.
તો શું કરે છે બધા?
કયા સાચું જાન પૂછું છું. કેમ બનાવું છું.
હમ તમને કોલ આયો?
ઠીક છે.
ના પેલા દસ મિનિટ ક્યાં થયા.
આ ગયા ન
અઠ્ઠઇસ નાખ
અમારેમ બતાવી રહ્યું છે દસ મિના થઇ ગયા છે.
એક મિનટ બાકી સર. ના અત્યારે થયા.
તો બતાવી રહ્યો છે દસ મિનટીસીસ.
આ તો બોલું ને તમે કવ છો. એ દસ મિનિટ ત્રણ મિનિટ થઇ ગયા. સારધર ઠીક આવજું હે સાર.